કરોચો બેન?
કઈ ના બેઠા
બસ મજામાં બેઠા બેઠા જ છીએ અમે પણ.
કેવું છે ત્યાંનું વાતાવરણ?
હ સારું છે.
અચ્છા અચ્છા, બાકી બોલો કેવું ચાલે છે તમારી લાઈફમાં?
બસ જલસા ચાલી રહ્યા છે નોકરી કરીએ એટલે કેવું.
હા એ તો છે.
હા, તમે શું કરો છો અત્યાં
હમ
મારે તમને એક ક્વેશ્ચન પૂછ્યો હતો? આ લાઈફ માં પૈસા વધારે ઇમ્પોર્ટન્ટ હોય છે કે પછી સુખ?
હ બંનેના જુદા જુદા કારણો છે.
હા.
અમુક જગ્યા એ શુંખ મહત્વનું છે અમુક જગ્યાએ પૈસા.
જેમ કે
જેમ કેવા તમારા રોજિદા ખોરાક છે. રહેઠાણ માટે પૈસા છે. નોકરી મતલબ ઘરના બિલો. બધું ભરવાનું હોય તમારે એટલે પૈસા તો જરૂરી હોય જ છે. એમ કે છોક શિક્ષણ ઘર સારવાર, એવી મૂળભૂત જરૂરિયાતો માટે પૈસા જોઈએ તમારે એમ, અને સુખ ન કેવું કે
સાજો
હા બોલો.
એની માટે તો પૈસા જરૂરી જ છે પણ આમ સુખ પણ જોઈએ લાઈફમાં.
હા સુપ તો જોઈએ જ ને હવે તમારે રોજ નોકરી કરતા હોય એટલે તમાર મગજ થાકી ગયું હોય તમે શનિ રવિ શાંતિથી કેવું કે ફરવા જાવ કે આખા તો નેચરલ નેચર વાળી જગ્યા જાાવ ને તો તમે જે શ અનુભવ હો એ નેક્સ્ટ લેવલ હોય.
હા એ જ પણ ઘણા લોકો પૈસાની પાછળ સુખ ન ભૂલી જાય છે જેમ કે લાઈક બહુ ઓવરટેાઈમ કરીને જોબ કરે પછી ફિઝિકલી થાકીલાય. થાકી જાય પછી મેન્ટલી બી બહુ પ્રેશર આવી જાય એમની ઉપર સો લાઈફ ને એટલું એન્જોય નથી કરી શકતા લોકો પૈસા પાછળ અત્યારે બહુ ભાગે છે.
એ તમારે એવું કેવું જે છે ને એ એકદમ વસ્તુ હું માનું ને ખોટી છે. કેમ કે અત્યારના જમાનામાં કેવું કે એક નાની વસ્તુ લેવા જઈએ ને તો સો, બસો રૂપિયા થઈ જતા હોય. હવે જે માણસ હોય, કમાતો હોય, તો એને એના ઘરની રિસ્પોન્સ સિબીલીટી હોય. અને ઘર બનાવવાનું હોય, છોકરા માટે શિક્ષણ માટે પૈસા જમા કરવાના હોય. એ બધું મફત થતું નથી અત્યારના જીવનમાં. અને સાઈડમાં તમે જુઓ તો લોકો ના મોજ શોક કેવા વધી ગયા. તો અમુક એ લોક કો પછી સૂ સુખ છોડીને પૈસા એમની મજબૂરી હોય કમાવવાની.
હા એ પણ છે, પણ અત્યારે બહુ એ થઈ ગયું છે લોકોન અત્યારે તો દેખા-દેખીઓમાં બહુ વધી ગયું છે, જેમ કે એને આ કર્યું તો મારે પન કરવું જોઈએ. એના લીધે બહુ વધારે આ ઇસ્યુ થઈ ગયો છે.
હા એ તો વાત સાચી, એ દેખા-દેખી ના કારણે થોડું વધી ગયું. પણ શું કરીએ આ તો હવે પેલું શું કેવાય દુનિયાનું દસ્તુર છે.
હા એજ લોકોને તો એમ જ હોય છે કે ભાઈ બધું મારી જોડે હોય બધું મારે કરવું જ જોઈએ. પણ પછી પોતાનું બી જોવું જોઈએ કે મારી કેટલી કેપેસિટી છે હું કેટલું કરી શકું છું. એ જ હોતા નથી ને બસ એમ મહેનત કર ખે છે પછીના એમના સંબંધો સારા રહે છે એના ફિઝિકલી એ લોકો સારા રહે છે.
હા એ તો વાત સાચી જે લોકો પૈસા પાછળ એકદમ મતલબ આમ ગઈએ ને આપડે લાલચી થઈ ગયા હોય. તો એ પછી એમને એવું થાય પણ અમુક લોકોની મજબૂરી કેવી રીતે હોય હું કવા છ ને તો. અમુક લોકો જે ઉભા થયા હોય ને એમના પોતાના પાગ ઉપર ઉભા થયા હોય. એમને કેવું કે પહેલાથી જ મહેનત કરવાનું પેલું હોય, અંદર થી જ એવું હોય કે હું મહેનત કરી છે જ. આપડે કેવું કે એક કામ કરતા હોય ને તો આળસ આઈએ એમને આપડે મતલબ આપડું ગણીએ જેમ કે આપણે ખાવું મોજ છોક લાગે આપણને. તો એમને એવું એવું કે મહેનત કરું ને તો જ મારા મનને શાંતિ વળે. એવા એવા માણસોને મગજ થઈ ગયા અને એમને સુખ શાંતિ થી ફરક જ ના પતો. કે કેમ કે એમને એટલું બધું જોઈ લીધું હોયને એમના ટાઈમમાં. કે એમને પછી એમ મહેનત સિવાય બીજો રસ્તો દેખાતો જ નથી હોતો.
હા એ તો છે પણ ઘણી વાર કેવું થતું હોય પૈસા અમુક લોકો બઉ પૈસા કમાઈ લેતા હોય. નોર્મલી વાત છે કે અમુક લોકો પૈસા પાછળ ભાગીને બહુ પૈસા કમાઈ લે સંબંધો ચ રાખતા, લાસ્ટમાં પૈસા થોડીને કામ આવશે લાસમાં સંબંધો જ કામ લાગશે જયારે તમે વરડા થશો ત્યારે, ઓલું છે ને મની ક માઇ હેપીનેસ. તમે પૈસા થી બધી વસ્તુ ખરીદી શકો પણ સુખ ના ખરીદી શકો તમારી હેલ્થ ના ખરીદી શકો વેલ્થના વેલ્થ ની લીધે બધું ના થઈ શકે.
એ સો ટકા ની વાત છે કે ભાઈ તમારા પાસે અતિશય રૂપિયો છે. તો એ રૂપિયો અમુક લોકો તો શું કેવું હોય કે વાપરી પણ નથી શકતા, તો પછી તમે વાપરી નથી શક એ રૂપયો કમાયને શું ફાયદો એના કર તમે, શાંતિ વાળું જીવન પસંદ કરી શકતા હોય, તો હું તો ચોક્કસપણે કરવું જોઈએ.
હા એજ અત્યારે તો લોકોનું એવું જ છે.
પણ પણ બીજી વસ્તુ એ કે તમે મિડલ ક્લાસ આવતા હોય અને તમને શાંતિ વાળું જીવન પણ જોતું હોય. તો એ તમારે થોડું મુશ્કેલ પડે કેમકે. સમજી શકો છો તમે ઘણા બધા કારણો હોય છે મિડલ ક્લાસમાં.
મિડલ ક્લાસમાં તો બહુ પ્રોબ્લેમ થાય તમારે બંનેઓને બેલેન્સ કરીને રાખવું. પડે છે સુખ અને મનીને.
હા એકલા પૈસા બી જરૂરી નથી હોતા. પરિવાર માં તમારે શાંત વાતાવરણ હોય ને. તો છોકરાઓનો ઉછેર પણ સારી રીતે થાય છે. પણ તમે છોકરાઓને એવું જ શીખવાડો કે પૈસા જીવનમાં મહત્વના છે તો એ પછી એના મતલબ એ મોટો થાય ને તો પછી એવા માઈન્ડસેટ સાથે કામ કરે. અને પછી એવા માઈન્ડસેટ હોય ને તમે એટલે ખોટા ખોટા રસ્તે ચડવાનું. તમને પછી પેલું એ અંદર થી થઇ જાય કે પૈસા તો કમાવા જ પડશે. અને પછી લોકો ખોટા રસ્તે ચડી જાય.
હા એ બી છે પણ અત્યારે તો સોસાયટી ને એ પણ એવું થઈ ગયું છે. કે એ તમારી જોડે મની નહીં હોય તો એ લોકો તમારી વેલ્યુ નહીં કરે તમારી રિસ્પેક્ટ નહીં કરે તમને ટોર્ચર કરશે કે તમારી જોડે પૈસા નથી આ નથી
હા એ બી વાત સાચી શું પણ સોસાયટી નું હું તો કહું ને તો સોસાયટી તો બે બાજુ બોલે તમારા જોડે પૈસા ના હોય તો એ તો એમ કે આના જોડે કઈ નથી વધારે પૈસા હોય અને તમે મહેનત કરતા હોયને ઘરે ના આવતા હોય તો કે એટલો એટલો તો કેટલો પૈસો કમાઈ લેવ છે કે ઘરે બી ના આવી શકે મા હું તો માનું છું કે સોસાયટી નું તો સંભાળે જ નહીં.
હા એ પણ છે પણ તમારે જે લોકો વચ્ચે રોજ રહેવાનું છે, ઓફકોર્સ એ તમને કંઈક કેવાના છે તમે વિચાર એના ઉપર થોડું ઘણું વિચારવાના છો એવું તો થશે નહી કે તમને જે લોકો બોલી રહ્યા છે, તમને કશું ફરક ના પડે હા એક ટાઈમ બહું બોલ બોલ કરે તો પછી તમને ફરક પડવાનો બંધ થઈ જાય.
એતો હવે સમજે સોસાયટી ની વાતો તો પણ કેવું અત્યાર કેવું કે ભાઈ તમે માર્કેટમાં જાવ ને દેખા દેખી નો કેવો કિસ્સો કે તમે માર્કેટમાં જાવ ને એક વસ્તુ ટીવી જ લેવા ગયા હો ને તમે તો તમે કેવું દેખા દે કે આપડે આપડી ગદી એ કે સામે વાળો વોશિંગ મશીન થી કપડા ધોઈએે તુંબી વોશિંગ મશીન લઈલે સામે વાળો હાલ આવ્યો એટલે સોસાયટીમાં દેખા દેખી વધારે છે પણ હું બિલીવ નથી કરતો આ દેખા દેખીમાં
તમારે પોતાની રીતે જોયું જોવું જોઈએ કે તમારી કેટલી કેપેસિટી છે અને બધું
હમ અમુક લોકો તો છોકરાઓ જે છે ને મા બાપ ના પૈસા એમને વેઠવી નાખતા હોય. કેમ કે બાઈક બિચારા લઈ આલતા હોય પપ્પા તો કે ના મારે તો સ્પોર્ટ્સ બાઇક્સ જ જોવશે એવી રીતે મતલબ આર્થિક ઘરની સ્થિતિ જોવે નહી અને ખોટા ખર્ચા કરે રાખે પછી મીડલ ક્લાસ હોય એટલે એના જે મમ્મી હોય કે પપ્પા હોય એમને તો કમાવવું જ પડે અને આપણને એવા ટાઈમે એવું લાગતું હોય કે આ મહેનત જ કરે છે પણ એ મહેનત પાછળ આપડે જોવા જઈએ તો બીજા ઘણા બધા કારણો હોય છે.
હા. એ છે અને પેરેન્ટ્સ બી પોતાનું છોકરું માંગે એટલે ક્યારેય ના નથી પાડતા એ ભલે થોડું પોતાની અંદર કોમ્પ્રોમાઈઝ કરી લેશે પણ
હમ એક ઉમર થાય ને પછી તમારે શું? તમને સુંખ મતલબ તમે આમ મેળવી ના શકો આસાનીથી.
હા.
જેમ કે એક લાઈફ પીરિયડ હોય કે એકથી વીસ તમે શાંતિ વાળું જીવન જીવો રમો કૂદો હળી મળીને મતલબ ઘણા એવા મિત્રો બનાવો અને ઘણું બધું કરો પછી વીસ થી પચાસ નો જે પીરિયડ છે ને એમાં તમારે સુખ શાંતિ થોડી ઓછી થઈ જતી હોય છે અને પછી જયારે બોલો બોલો બોલો.
એની અંદર જ એ એ ટાઈમ પીરિયડ ની અંદર જ બહુ સ્ટ્રગલ હોય છે જેમ કે મેરેજ છે તમારી જોબ છે એને બધું એ ટાઈમ પિરિયડની અંદર બહુ સ્ટ્રગલ હોય છે.
હા એજ પછી તો કેવું કે પચાસ વર પછી તમારે પોતા સાથે રમતા હોય એને ગાર્ડન લઈ જવાનું સ્કૂલ મુજ લઈ જવાનું મતલબ એ જીવન સૌથી વાળું જીવન ગણવામાં આવે છે.
એ છે અને આમ જોઈએ તો કે આમ તમારું પહેલાં અર્લી પિરિયડમાં તમે મહેનત કરી લીધી તો તમારે લાસ્ટમાં મહેનત ના કરવી પડે
હમ એજ નને પછી તમે એવું જ છે કે ભાઈ તમારે જે જે ગાળામાં જે કામ કરવાનું એને જ કરવું પડે તમારે
હા પછી તમારી ઓલ્ડ એજમાં તમે કામ પણ ના કરી શકો અને
હા એ મહેનત તમે કરી ના શકો અને ખોટા મહેનત કરવા જાવ ને તો તમારી હેલ્થ તમને સપોર્ટ ના કરે
હા એજ હવે બહુ ટાઈમ થઈ ગયો વાત કરે
હા ચલો વાંધો નહી તો
ઓકે ઓકે ચલો બાય
હા